હેલો
હેલો ભાઈ ભાઈ
સારું સારું હલે છે એ ક ગળમાં ગ છે ને ગ ના બસ જિંદગી મોજે મોજ મસ્તી કરવાની બીજું કઈ કામ ધંધો નથી. તો મસ્તી તો કરવી જ પડે ને
એમ
હમ ભ ભણવાનું સારું હવે જો લેક્ચર છે તો અમારે નથી ભરવું હ નીકળયે ક દરસ ઘડવાઈ ગ નઈ નહી લેક્ચર નથી ભરો કે કામ હે થોડું પાર્સલ આવવાનું પાર્સલ આવવાનું હે
હમ ક્યાં આવે પાર્સલ
આવડી હોસ્ટેલે
હા.
હમ. હેલો ન હેલો હેલો હા કોલેજ બોલેજે જઓ કે જવું કે કોલે
આવું ને કોલેજે
ક્યારે આવો તમે ક્યારે આવો
હમ સવારે આવું ને આજે વય જાવ
ઓહ એવું છે. એટલે શું ભણો શું ભણો?
ભણવામાં બીએ. તું ભણ એજ ભણું ભાઈ. હા. તો?
ઓહ બીયા નું પુલું શું થાય? લો એવું છે. કેયો વિષય છે?
મારો સોશિયોલોજી
સોશિયોલોજી કેટલા લાવે આવે મારે પણ સોશિયોલોજી જ છે.
એમ.
કેટલા સબ્જેકટ આવે? હા.
ક્યાં જાઉ? ક્યાં જાઉ?
તમે જાવ હાલો હું.
હેલો.
ફરવા જાવું લગ.
કયો લેક્ચર ભરવો?
રાજ્ય શાસ્ત્રનું.
ચોકરીયુ ભણે?
પોલિટિકલ સાયન્સ. હા છોકરીઓ આવે જ છે.
તને કોણે કીધું?
હા બોલ.
હું હાલે બાકી આજે કેટલા લેક્ચર કર્યા?
આજે બે કરવા તા પણ થયો એક જ
ક્યાં મોડું ઉઠાઈ ગયું તુ વેલા ઉજ્યા ખબર પ ઈંગ્લિશ તો તને હું કીધું હતું ઇંગ્લિશ ીસ મિનિટ ના વગેરે આવી જાય ને એને ભેગી અંગ્રેજી નો કોઈ છે ભાઈબંધ ઉભીવાય ને પેલા લેક્ચરમાં તો આપડે અત્યારે બે ના નીચે ન બેઠા
હમ વાત તો હાચી છે પણ મારું તો સમજ્યા તને ક્યા નીચે બેસાડ્યો
એજ ખબર ને આપડે બને હું હોય આપડે કોણ ને ખબર
હમ બે ભાઈને સાહેબ ભેગા જૂત ને એના લીધે પછી કે હવે એને એમ
હા જોવાતું નથી પણ ના એકલા
હા ઉદય હજી હું કેવાય સિન્સિયર થયો એ બહુ દૂર દૂર હોય ને આપડા થી
લેખતાને જ બરોબર
હા નથ ભરવો.
ઈ ભરીએે લેક્ચર.
નહીં નહીં હું પણ હવે તમે નો ભરો તો હું થોડો ને એકલો ભરવા જઈ. હું લે ઉપર જાય લાઈબ્રેરી માં સિન્સિયર વિદ્યાર્થી યાર ભણે તો ભણો તો તમે જોય યાર બેગ વિના ના અને
આવુ હોય
નથી તો એક પેન પણ પાસે એક આઈ કાર્ડ હે
ફન કઈ
ફોન દસ મિનિટ પછી.
કેટલા થાય જો તો.
ચાર થઈ હજી.
એ ભાઈ છ મિનિટ યાર. તમારે કન્સ્ટ્રક્શનનું કામ કેમ હાલે બાકીમાં?
અ અમારે ને? આ હારામા હારું આમ વાત જ જાવા દો. ક્યાં? લેબમાં. ક્યાં લેબમાં? પ્રેક્ટિકલ કરું. હમણાં આવું આવું હમણાં ખાલી એક દહ મિનિટ હે ને વાત કર લઉ.
ભૂખ લાગી. હોય તો હું ખાવાનું હોય ભૂખ લાગી હુ ખાય?
એ આયલા અમે બેજ વાત.
જોઈ લે.
એક એપ હે એમાં રૂપિયા મળે એવી એપ હે એમાં વાત કરીએ. તને એ આપીશ પસી પંદર અત્યારે પછી તને આપ આપી એલા એમાં કોડ ને નાખવો પડે એમાં વાર લાગે બહુ જ.
હલો કયું ગામ? કયું ગામ? મોબાઈલ બધં કર બાકી ના સે તો ચોદું. ક્યું ગામ?
ખમી જાને.
હે?
ખમીદાણા હાંભડયું કોઈ દી? હે આમ ઓલું આમ આપ આપણે કયું કેશોદ કેશોદ હાંભડયું કેશોદ ઈ તાલુકાની અંદર.
હહ તો મારે પુસવુ એ હતું કે તમાર ટૂથ પેસ્ટમાં નમક સે? નહીં આયોડીન હે પેલું. કયું તમે કયું ટુથપેસ્ટ વાપરો? સેનસોડાઈન. ઓહ! કોલગેટ તમે પતંજલી કેમ નથી વાપરતા?
પતંજલિ અમને અતાર હુધી અમે પતંજલિ જોયું એ નથી યાર ગરીબ માણ સઈએ ઈતો રહેવા દે યાર.
તમે પતંજલિ વાપરો તમારા દાતુને ફાયદો મળશે. મને ખબર હોત ને ઈ ઈયા પછી શું લાગે છે ભારત જીતશે આજે?
નહીં. ભૂલી જાવાનું ભાઈ. એ ટીમ હવે રહી જ નથી જીતતી ને એ ટીમ હેજ નહી.
ના એવું છે. તમને કેવો કયો પ્લેયર ગમે? વિરાટ કોહલી. સીધું એ સીધું. તમને કયો પ્લેયર ગમે?
અમને? અત્યારની ટીમમાં એકે નહીં આપડે વિરાટ ભાઈને
વિરાટભાઈના ફેન છો તમે? ઓહો! વી વિરાટભાઈ તો દેશની બહાર વઈ ગયા. એથેલેન્ટિક આવી ગયું. એ રીયલી. તો ઈ દેશદ્રોહી નો કેવાય?
કેવાનો દેશદ્રોહી ભાઈ?
દેશની બાર વઈ ગયા. ઈ મારો પ્રશ્ન મારો ફોન છે. હા તો દેશદ્રોહી જ કેવાય ને આહીંના પૈસા ન્યા વાપરે. એ બધા તો દેશમાં પૈસા મોકલાવે છે આ તો દેશ ના પૈસા બહાર લેયને વય ગયા.
દેશના પૈસા નથી જ ભાઈ બહાર લઈને ગયો એને બહાર દેશમાં રહી ને એ એને રૂપિયા આપે.
કોણ રૂપિયા કોઈ નથી આપતો એ રૂપિયા
શું રાજકારણ રમે સ.
અરે એમ નહીં હાલ નીકળીએ.
ક્યાં જાઉ.
હલો.
તમે જાવ હું આવું.
હાલની મેડમ પાહે જઉુંછ.
હા પણ તમે જાવ તો ખરું હું આવું.
પણ તું આયુ તો ખરી મન્યા તું કા જાયસ. હાલો.
હા હા.
કેટલુ થયું જોની ત્યાં.
ટાઈમ. સાત મિનિટ.
મેડમ પાહે જાઉું એલા.
અ મેડમ આયા નથી.
મેડમ લેક્ચર હતા આવ્યા હતા તો ખરી.
પણ મેડમ નીચે લેક્ચર લેધા હવે તારે મેડમ ને મળવા જવું હોયને તો સ્ટાફ રૂમમાં જવું જોઈ ઉપર.
જાઉું ક્યાં.
તો તું જા તો હવે કાલ વાત.
બી જાવ.
તો પણ આજ તને આજ હુ વાંધો હતો જાવામાં. અહીંયા મેડમ પાહે.
મેડમ જોવા જ દો પેલા મને હજી વાંધો ઈ હતો.
હમ.
હા. ઉધના જઉું ને . લેક્ચરમાં હતા ને તેમ ઉપર હતા પછ બ્રેક પછી દેખાણા નઈ. બ્રેક પછી ન દેખાણા.
બ્રેક પછી એ નથી ગયા ક્યાય લેક્ચર.
હુ લઈને આપીદયુ હવે. હાઈલા આજુ આવે બીજી. હા બ્લેક ની બાધુમાં છે ને એ.
ક્યા લે હજુ.
બ્લેક ની બાજુમાં હે ને એ આ જો બ્લુ બ્લુ માં હેને વ્હાઈટમાં. અરા બ્લુ વાઇટ. જો સફારીની બેગ છે જો સફારીની બેગ છે જો એ. હા. હા જો કેમ છે એ ડિમ્પલ પડ્યો. ડિમ્પલ પડ્યો ગાલમાં. કેટલી થઈ. અચાનક થઈ અચાનક થઈ.
હુથ્યુ. અલા ભાઈ યાર અહીંયા જ વાર લાગે આમ બાકી થઇ જાય દહ મિનટ. કઈ ક
એમ નહ આપે તાલુકે વીસ ત્રીસ મિનિટ ઝડપથી હોય ગઈ હતી.
હાલ મારે વાં જવાનું છે આપડે ભાઈ મનોવિજ્ઞાન ના લેબમાં.
લાઈબ્રેરીએ જાયીએ, તો
ના ના લેબમાં ઓલા સાવર ના પ્રયોગ કઈક કરવાનો.
અરે ઈ તો મને ખબર હે પ્રયોગ.
તો.
હા લઈમાં ક વજન આપીએ ત ને કે હલકું છે કે ભારે છે ભારે છે કે હલકું એ ઈ તારો અનુભવ કહેલા ભાઈ હાલ હું ગયો હતો. થોડી મિટ લ બ પતિ જ દ મિ તસ ચાલીસ કઈ કોલેજ? આવડ હવે ના બાજુમાં શતાજી હા.
હાલો હા બોલો હળ્યો.
હા બોલલી, હા તમે જાય દાળ પકવન ખવડાવ કે?
હે?
દાળ પકવાન, દળ પક હવતો ચા તો પીવર એકલા. અરે ચાું પજ દાળ પકવાન દખવડા છે બોલો, હ? એ થઈ જાવ ભાઈડ થઈ જ આજ તો કોણ સરખા આજ તો કોણ સરતા તા હો નેને. એવું હાલ ચાલ હ રાખું થઈ જય ને દસ મિનિટ જોઈ લે. કે
સારું હાલ તો ભાઈ.
હા એ બરી